ઓમ.
હલો.
હા, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, કેમ છો?
બસ મજામાં છું, તમે કેમ છો?
બિલકુલ મજામાં છું. બીજું શું ચાલી રહ્યું છે?
બસ કઈ નઈ તમે જણાવો.
અરે આજકાલ ફેશન જોઓ ને ફેશન કેટલું વધી ગયો છે કે કેવો થઈ ગયો છે કે જેનાથી આપણા જે પરંપરાગત વસ્ત્રો હતા એ એ તો હવે ધીરે ધીરે વિલુપ્ત થત તા જાય છે અને એનું-એનું સ્થાન અહ હવે નવીન ફેશન મતલબ ન અહ નવીન પ્રકારના કપડાઓ એ ધારણ કરી લીધું છે. પણ આપણા પરંપરાગત જેવ આપણા જે પરંપરાગત વસ્ત્રો હતા એ કેટલા સારા લાગતા હતા એમાં આપણી સંસ્કૃતિનો પણ આપણને છલકાવ જોવામાં મલ તો હતો.
હા એકદમ બરાબર વાત કરી પહેલાના જે આપણના પારંપરિક કવેશ અ કપડા હતા એ તો બહુ સારા હતા એમાં આપણને પ જે કેટલું આપણન અ જ ટ્રેડિશન છે એ હિસાબે કપડાં પહેરતા તો એ કેટલું સારું લાગતું હવે તો ફેશનમાં કેટલા ચેન્જસ આવી ગયા છે આ કપડાઓમાં આપણને નવા-નવા અ ડ જોવા નવા-નવા ટ્રેન્ડ ના કપડા જોવા મળે છે પછી જૂતા પછી લોકોની હેરસ્ટાઈલમાં કે નવી-નવી ફેશનની હેરસ્ટાઈલો કરે છે પછી કે કેટલી ઘણી બધી ફેશન કેટલી અ ફેશનમાં આપણે જોઈ શકીએ છીએ કે લોકો કેટલા આગળ વધી ગયા છે.
બિલકુલ સાચું કહો છો તમે અને જોઓ ને પેલા જે આપણી જે પરંપરાગત વેશભૂષા હતી એ કેટલી સાધારણ અને કેટલી સુંદર લાગતી હતી બિલકુલ સાધારણ હોવા છતાં પણ એમાં સુંદરતા સ્ત્રી ભલે સ્ત્રી હોય કે પુરુષ બંનેવ બેવું મતલબ બહુ જ સુંદર પ્રતીત થતા હતા બહુ જ એમની સ બહ જ સાધારણ હોવા છતાં પણ એમાં એમના જે સંસ્કારો છે એ છલકતા હતા. અને ધા પ્રસંગોને અનુસાર પણ આપણે અલગ-અલગ વસ્ત્રો ધારણ કરતા હતા જેમ કે લગ્ન પ્રસંગમાં આપણે અલગ વસ્ત્રો ધારણ કરતા હતા પછી કોઈ પણ ધાર્મિક કાર્યક્રમો કરીએ તો એમાં પણ આપણે આપણા પારંપરિક અમ્મ વ વેશભૂષાનો ધારણ કરતા હતા તો એ પ્રમાણે કેટલા અલગ-અલગ આપણી જે અમ્મ અ પે ક ટ્રેડિશનલી ડ્રેસ અ પારંપરાગત વસ્તો પહેરવાના તરીકા હતા અને આપણે ગુજરાતમાં જોઈએ તો નવરાત્રીમાં જે અ ચણિયાચોળી અને કેળિયું એ એવું એ કેટલું લોકપ્રિય છે અને એ લોકોમાં કેટલું હા અને રાજસ્થાનમાં ના પણ જે ઘાઘરા ચોલી અને અ પાઘડી અને હ જે પોશાક કહેવાય છે એ પણ એક અલગ જ મહત્વ અ ધરાવે છે.
હા ને એ પહેરીએ તો કેટલા સુંદર પણ લાગે આપણે જોઈ શકીએ છીએ કે આજે પણ લોકો જે અ પહેલાના જે કપડાં છે સાંસ્કૃતિક કપડાં છે એ પહેરે તો એ સુંદર પણ બહુ લાગે તો એ જો આપણને સાસ્કૃતિક કે એ આપણનો જે ક પરં આપણના જે ટ્રેડિશનલ કપડાં છે એ બહુ સુંદર લાગે તો એ આપણને ક્યારેય પણ અ પ અ છોડવા ના જોઈએ આપણને પહેરતા રહેેવું જોઈએ. તો એમાં આપડે પોતે બો સુંદર અ લાગેને અને આપણની પરંપરા આપની સંસ્કૃતિ કે એના એ-એ સંસ્કૃતિ એ એમાં દેખાય છે.
અને જોઓ ને કે આપણે સાડી છે એ એકદમ સાધારણ સાડી કેટલી સરસ લાગે છે અ એ-એ અ જ્યા આપણે કોઈ પણ અમ ને ઇન્ટરનેશનલ પ્રોગ્રામમાં પણ જઈએ તો એની એમાં પણ આપણે સાડી અ કેવી સાડી પહેરવું સાડી પહેરીને પણ અ કેટલા બધા જે લોકો છે એ આપડ આપડી પોતાને અ રિપ્રેઝેન્ટ કરે છે જેમ કે આપણા અ અમ રાષ્ટ્રપતિજ જોઈ લો અ અમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ પણ દહ દર વખ તે સારી સાડી પહેરે છે તો એ એવો લેવાસ છે આપણો પરંપરાગત વસ્ત્રો નો એવો લિવાસ છે કે જે અ આપણેે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર પહેરી શકીએ છીએ. અને એના સાથે-સાથે હવે ફેશનની આપણેે વાતો કરીએ તો જો ફેશનેબલ વસ્ છે એ અ ધીરે-ધીરે સમય જેમ-જેમ અમ્મ જ વીતતો જાય છે એમ એમ સ્ટાઈલમાં પણ અ બદલાવ આવતો જાય છે. અને બધા લોકોની વ્યક્તિગત પોતાની અલગ-અલગ પસંદ હોય છે કોઈ વેસ્ટર્ન પહેરવાનું અ કન્ફર્ટેબલ હોય છે. કોઈ પૂરા અ સલવાર કમીજ જેવા ડ્રેસ પહેરવામાં પસંદ હોય છે તો બધાની અ એમાં જે પોતાની પસંદગી હોય છે ઈ અલગ-અલગ હોય છે. અને એ પ્રમાણે જોઈએ તો અલગ-અલગ ટ્રેન્ડના ફેશનેબલ વસ્ત્રો પણ હોય. છે. જેમ કે
કેટલા અલગ-અલગ ટ્રેન્ડ ના આવે છે ક વસ્ત્રો જેમ-જેમ ટાઈમ જાય છે અલગ-અલગ ટ્રેન્ડસના કપડાઓ જોવા મળે છે આપણને.
બિલકુલ, જેમ કે જીન્સ ટી શર્ટ પછી ડ્રેસ અને ગાઉન, જેકેટ અને હુડી પછી કુર્તા અને જીન્સ પછી ઇન્ડોવ વેસ્ટન જેમાં કે આપણે પહેલાના અને હમણાંના બંને કપડા નું પણ આપણે મિસમેચ કરીને પહેરી શકીએ છીએ. અ પછી ટ્રાઉઝર અને ટ્રેન્ડી શર્ટ અને બધાજ ફેશનેબલ કપડા પહેરવાથી આપડો અલગ અલગ અમ એવું કેઈ કઈ શકાય છે કે આત્મવિશ્વાસ પણ વધે છે, એવું નથી કે એ સારા નથી લાગતા બસ એજ છે કે આ તમારા પહેરવાની ટેવ હોવી જોઈએ ને હોવી જોઈએ સારી પ્રકારથી તમે એને વેયર કરેલું હોય તો એ ફેશન સાથે પણ તમે બહુ સારા અ સા દેખાઈ અ દે
દેખાઈ શકો હા એકદમ સાચી વાત કેદકે ફેશનજળ સાથે પણ આપણે બહુ સારા લાગી શકો છો, નવા નવા કેટલા અલગ અલગ ફેશન આવે જેમાં આપણને કમ્ફર્ટેબલ પણ રહી શકે છે, ને લોકોને આવા ફેશન ના લીધે આપણે જોઈ શકીએ છે, લોકો આરામ અને સ્ટાઇલ બંનેને ધ્યાન નાખીને પછી કપડા પહેરે છે તોએ એમને એકદમ કમ્ફર્ટેબલ પણ હોય છે અને સ્ટાઇલ પણ જોવા મળે છે, અલગ અલગ ને નવા નવા હા. નવા નવા ટ્રેન્ડસ ના લીધે આપણે સોશિયલ હ.
કેવાય જેમાં આપડે કમ્ફર્ટેબલ રહીએ. એવું જરૂરી નથી કે આપડે અ એકદમ તંગ કપડાં પહેરીને અને આખો દિવસ આમેમાં આપણને અ ક્યાંક ઈચિંગ થાય અને ક્યાંક કોઈ પ્રોબ્લેમ થત હોય તો એ એ કોઈ આપણે સારા કપડા એ પહેરવાનો કોઈ એ નથી પણ સારી સાચી ફેશન તો એ જ કહેવાય જેમાં આપણે સારી રીતે અનુકૂળ અ અ અનુભવી શકીએ.
હા એકદમ સાચી વાત કરી એમ લાગે કે આપણે આરામદાયક કઈ પહેરેલું છે આવું કઈક શુભાવ કે એવું કઈ હોવું જોઈએ જેમાં આપણે કમ્ફર્ટેબલ હોય એવા જ કપડા પહેરવા જોઈએ તો એ આપણને અ સારા પણ લાગે આપણને પસંદ પણ હોય ને સ્ટાઈલ પણ જણાવે છે. ને વધારે જ સોશિયલ મીડિયા અને ફિલ્મો દ્વારા વધારે લોક કો એનાથી પ્રભાવિત થયા છે, અને અલગ અલગ સ્ટાઈલ ના કપડા પહેરવામાં આવે છે.
અને જો અ છે ને વસ્ત્રોની પસંદગી હંમેશા એક તો આરામદાયક હોવા જોઈએ આ જોઈને કરવી જોઈએ અને બીજો તમારો જેવો વ્યક્તિત્વ છે એના ઉપર બી બઉ તમારા જે વસ્ત્રો ન તમે જે ચુનાવ કરો છો એ તમારા વ્ય કિતત્વ પર પણ બહુ જ પ્રભાવ કરે છે તો તમે એ એ પણ તમે જોઈને પછી તમારે અમ વસ્ત્રોનો ચુનાવ કરવો જોઈએ બહુ જ વિચારીને આપણે જો દૂરથી જ માણસને એવું કે છે કે અ આવું પણ કેહે છે કે કોઈને કપડા થી નહીં જજ કરવું જોઈએ આમ એક ઇંગ્લિશમાં એક કહાવત છે કે ડોન્ટ જજ ધ બુક બાય ધ કવર એટલે કે એના કવર થી હ હા તો એટલે પણ એવું પણ કેહેવાય હા નઈ કરવા જોઈએ પણ તો પણ તમારી જો વ્યક્તિત્વ છે એ એના પર તમારી કેવી પર્સનેલિટી છે એ એના પર નિર્ભર કરે છે કે તમે કેવા કપડા પહેર્યા છે તમે તમારા માટે કેવી કપડાની પસંદગી કરી છે એટલે બઉ જ વિચારીને તમે તમારા માટે કપડાઓનું ચુનાવ કરવો જોઈએ.
હા એકદમ બરાબર કીધું બઉ ખરાબ વિચારીને આપણને કપડાંનું પસંદ કરવું જોઈએ કારણ કે લોકો એ આપણા કપડા પર જ ડિસાઈડ કરશે કે આપણે કેવા છે પછી એ એના પર જ નિર્ધારિત રહેેશે ને પેલા તો કપડા કેટલા લાંબા સમય સુધી ચાલતા હવે તો ફેશન એકદમ ઝડપથી બદલાઈ જાય છે કે થોડાક સમય પહેલા આ ફેશન હતી એવા કપડા ચાલતા હતા હવે થોડાક સમય પછી ફેશન બદલી જશે અને નવા ટ્રેન્ડ ના કે નવા કપડા આવશે. તો થોડાક વાર જ ફેશન રહે છે.
બિલકુલ સાચું કહો છો તમે કે ફેશન બદલાતી રહે છે કપડાઓની અને કપડાંની ક્વોલિટીમાં પણ જો બદલાવ આવતો રહે છે કે પહેલાના જે કપડાં હતા અમે અમારી જે દાદી અને નાનીના જે કપડાં વેેશો. પડેલા છે એમાં એમાં પર કરેલો એના ઉપર કરેલો જે વર્ક છે એ એકદમ ભિન્ન દેખાય છે અને હવે જે હવેથી જે અ કેટલા બધા આપણે ભલે કેટલાય રૂપિયા ખર્ચી નાખીએ પણ તો પણ આજની આજે આપણે એવી ક્વોલિટી અહ નથી અહ જાળવી અહ મળતી નથી આપણને હા. તો એ પણ એક વાત છે. કે પહેલા સમ પહેલાના સમય પણ જે કપડાંની ક્વોલિટી હતી બહુ સારી હોતી હતી અને હવે ધીરે ધીરે ટ્રેન્ડ તો બહુ જ ચાલે છે બદલાવ પણ બહુ જ થાય છે, પણ એવું ક્વોલિટી આપણને નથી
હા એકદમ બરાબર કીધું. હવે એટલી સારી ક્વોલિટી આવતી નથી, અને આપણે જોઈ શકીએ છી કે પરંપરાગત જે કપડા છ છે એ આપણના અહ આપણની જે અહ સંસ્કૃતિની ઓળખાણ છે અને હવેના જે કપડાં છે ફેશન ના કપડાં એ આપણને એકદમ સુવિ ધાજનક એકદમ આરામદાયક હોય છે, અને એ પણ એક અલગ જ નવીનતા ઓર દર્શાવે છે તો એ બંને પોતપોતાની જગા પર મહત્વના છે, કે જે પ્રસંગ હોય એના લીધે આપણને એ કપડાં પહેરવા જોઈએ, કે કે જ્યાં આપણને એવી કોઈ જગ્યાએ જાય જહા કોઈ પ્રસંગ હોય તો ત્યાં આપણને પારંપરાગીત કપડાં પહેરવા જોઈએ અને હવે ના કપડા જ્યાં એવા કોઈ જ પાર્ટી વગેરે હોય તો આ અહ નવા ફેશન વાળા કપડા પહેરવા જોઈએ.
બિલકુલ સાચું કહો છો તમે, ચલો પછી મળીએ હવે. તો મારે પણ થોડી ખરીદારી કરવી છે કારણ કે મારે પણ બહાઈર જવાનું છે થોડા દિવસે માટે. ફરવા માટે હવે વેકેશન પડી ગયું છે તો એ પ્રમાણે કપડા ની પસંદગી અહ કરવી પડશે કારણ કે જૂના ને જૂના કપડા પહેરીને આપણને તો ખબર છે કે એ આપણે ખરીદી કરવાનો કેટલો શોખ છે. તો આ ફેશનમાં શું ચાલી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને હું તો જાઉં છું હવે અહ ખરીદી કરવા.
અરે હા જાઓ-જાઓ ધ્યાનથી શોપિંગ કરજો અને અહ કંઈક ના કંઈક ઇન્ટરસ્ટિંગ જ લઈ આવજો, ચલો ધ્યાન રાખજો.
હા ફરી મળીએ જય શ્રી કૃષ્ણ.